અવાજ આવે છે?
હા.
બોલો તોઈ બીજું
હ બીજું કઈ નહી શાંતિ તમારે
હા શાંતિ હાલે
એવું હવે હું બાર પછી હું વિચાર
એન્જિનિયરિંગ બીજું તો હુ હોય
ન હોય કઈ ન ખાલી એન્જિનયરિંગ એવુંને
હાવ
એન્જિનિયરિંગ જ હું લેવા લેવું છું?
સસ્તું ન સારું.
એન્જિનિયરિંગ સસ્તું, ક્યાં મળે હે?
ડોક્ટર લાઈન કરતા સસ્તું જ ને. સાયન્સ માં કા ડોક્ટર લઇનમા જહે કા એન્જનયરિંગ માં જવુ બે ના કમ્પેરિઝનમાં તો એન્જિનિયર સસ્તું કેવાય ને થોડું.
એવું થોડી હોય સાયન્સ વાળા તો ગમે એમાં જઈ હકે એમ.
તો આપડે મારે તો એન્જિનિયરિંગની ઈચ્છા છે ઈચ્છા
અચ્છા એવું હાલો એન્જિનિયરિંગ માં એ ઘણાં એન્જીિનયરિંગ કયું એન્જિનિયરિંગ લેવાનું
એઈતો ભાઈ એન્જિનિયરિંગમાં તો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનયરિંગ સારું. અત્યારે તો એની ડિમાન્ડ વધારે છે.
કમ્પ્યુટર જ હું લેવા લેવું?
એમાં જ ખાલી શોખ થયો. ઇન્ટરેસ્ટ
એટલે એવું કેવો શો કાલ તો પછી ગાડી ધોવાનો શોખ થાય તો
હા ભ એને એવું નથી
એટલે કમ્પ્યુટર જ લેવું હોય એમ ને
અમારે છેઠ તમારે હું તમને શું સારું લાગે
હમ હવે એ તો જે ગમે એ લેવાય હાલો કમ્પ્યુટરમાંય ઘણી બધી બ્રાન્ચ હવે એમાં કઈ નક્કી કરી
મ્પ્યુટર એઆ ગમે સારું લાગે
એ હું સારું લાગે આમ છે એમાં ઇન્ટરેસ્ટ હોય એ લેવાની હોય ને
હા એ એમાં થ મજા આવે છે એવચાર
મતલબ કઈ રીતે મજા આવે
એ એમાં પ્રગ્રામ બનાવવાનું સોફ્ટવેર બનાવવાના ઓટોમેટિક ધાર કે કમાન્ડ આપે એટલે એ કામ કરે એ રીતના
એ તો એ તો જે એન્જિનિયર ન હોય હાદો માણા હોય એ રીતે જે ગમે એ ખોલે એને કમાન્ડ આપે બનાવી દે તો એ એન્જિનિયર ને હાથ હું ફર્ક
આાદો નો કરીએ કે સાાદો કયો સાદો કેસો
અરે નોર્મલ પર્સન ગમે મા લેને એ એ ગમ એ છે એર જીપી જેમને ખોલી ને ગમે એ કામ આપી દે એ કર નાખે
ઈતો કામ છે ને આપડે મોડલિંગ ની વાત કરી મોડલ બને બિલ્ડિંગ કરવાનું ગમે આપણેે સીરી કે સીરી વો આસિસ્ટ છે કેમ એથી બધું થાય એ રીતના
અચ્છા એવું એમ ને
હા હા
તમારું
મારે તો લ ઇલેક્ટ્રોમેગ્નેટ એન્જિનિયર બનવાની ઈચ્છા છે
ઓપેઈ ગયા એમાં
પછી ખબર પડી આવ કોર્સ જ નથી એ કોલેજ ન
વાહ હા ભાઈ વાહ
મને એટલે આમ પને કે આમ સંગીતનોો શોખ બઉ થયો
તો સિંગર બની જાાવ
પણ એલા પણ પછી એને બધી કોલેજ વાળે એમ કે અમેને ઓલી બિન વિન ને વગાડવા એવું ન શીખવાડી અમે
પ હ પ તારે સંગીતને પેલા મજ આવવું પડે
તો માર તો બિન બિન ઓગાડતા શીખું બધા એના ઘરને સાપને વશમાં કરી લેવાના કેવી મજા આવે
એ ક ને એન્જિનિયરિંગ ની હાલત હમણાં બહુ ખરાબ થ ગઈ
ખરાબ કઈ તો એટલે એવું હો એન્જિનિયરિંગ
એ આમ જનરલી વાત કરું છે લેવું કે એું એવું બધું તો ઠીક હોય એ તો આપડે આથી કરી લઈ ગમે એમ
તો ખરાબ કઈ રીતે થાય હાથે કલે હાથે કલે ખરાબ નય શુંધ ન હોય
ના ના એલા એવું નથી કોમ્પિટશન બહ એટલે
કોમ્પિટીશન હેમને
બધી કોમ્પિટશન છે
થોડોક ઉદાહરણ તો તે કોમ્પિટિશન કેવા કેવા હ
એ એક ફિલ્ડમાં બહુ બધા સ્ટુડન્ટ એક બીટેકમાં જ બહ બધા સ્ટુડન્ટ હોય છે અત્યારે
અરે પાંચસો સ્ટુડન્ટ અરે પાંચસો હોય કે પચાસ હાજાર સ્ટુડન્ટ હોય ભણ વાળા તો ખાલી પાંચ દોય
એ તો આપડી ઉપર ડિપેન્ડ કરેને તો હોય એટલે ભણ વાળા પાંચ નો હોય ભણવા વાળા તો ઘણા એ હોય
ભણવા વાળા લોકો હા ઓછા હોય એન્જિનિયરિંગ લેવા વાળા વધારે હોય ને ભણવા વાળા એ ઓછા હોય
એઈ તો ભાઈ એ તો પો પોતાની ઉપર ડિપેન્ડ કર ઘણું શીખવાવે ચાર વર્ષ પાંચ વરષ એન્જિનિયરિંગ કરો
હમ એટલે પ એવું છે એમને ર બનવાનું
એન્જિનિયર તો ઘણા એન્જિનિયર કરીને ઘણું બની તમે રાઈટર બનીકો ક્રિકેટર બની જા ઘણા બનીકો એન્જિનિયર બધા પાર્ટમાં જોવા મળશે તમે
આ તો પેલા તે ક્રિકેટર બનવ હતું કે રાઈટર બનવ હતું તો સીધમાં જાવ ને એન્જનમાં ચારર હું લઉ બગાડવા
અમુક કઈક અમુક ટકા લોકો એન્જિનિયરિંગ જ હોય છે એન્જિનિયરિંગ ના છોકરાઓ એટલે સ્ટુડન્ટ જ હોય છે
તો એમને એન્જિનિયરિંગ માં છેલ્લેર ઉડી ગયો એટલે યુપીએસસી જીપીએસમ જાય
એ એ તને એન્જિનિયરિંગ ના સ્ટુડ આપડે કેમ ડોક્ટર ના ખાલી ડોક્ટર જ ભણે બીજું કઈ ન મળે આમ આપે એન્જિનિયર વાળા બધે ત જોવા મળે
આ એ તો પાસ થયા હોય બધા સારી કંપનીમાં જોવા મળે ફેલ થયા હોય આડા ઓડા કામમાં જોવા મળે એવું તો હોય
હા એટલે એ રીતનું છે
હમ
તમે એ્યાંથી વેતન કરી લે એન્જિનિયરિંગ
એ તો એ તો પૈસા કમાવાની ઓલી હોય એ તો ગમે એ કરી લે એન્જિનિયર ન હોય તોય કરી લે
તમારે શું કેવય એન્જિનિયરિંગ બાબત હ
એન્જિનિયરિંગ ને એન્જિનયરની ડિમાન્ડ એ જોવી પડે કઈ એન્જિનિયર વધારે ક્યાં પછી લેવાય
બરોબર છે
આવતી પેલા તો એ નક્કી કરે આપને કીમા રસ એ નક્કી થઈ જાય એના પછી ઈ જોવાય કે એન્જિનિયરિંગની ડિમાન્ડ ક્યાં ક્યાં હે જેમ કે પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી સાઉદી અરેબિયા હે ગલ્ફ હ પછી આ મિડલ ઈસ્ટ હ આખું યુઆઈ આબુધાબી દુબઈ સારજા અયા બધે પછી જેને ઓટોમોબાઈલ માં રહેસો એ હતું ઇન્ડિયામાંની સ્કોપ નથી પણ એમને જર્મની છે જાપાન છે ફ્રાન્સ છે ઇટલી છે
ખબર
પછી જેને આ શું કેવાય આ પ્રોજેક્ટ મેનેજરમાં જવું હોય કે પછી આ સોયલ એન્જિનયરિંગમાં જવું હોય એમના આટું સાઉથ આફ્રિકા હ વેસ્ટ ન્ડિઝ છે જ્યાં બધી કોયલાની્યા ખાણો ચાલતી હોય જવય ત્યાં ફૂલ મળે ઇન્કમ
સોફ્ટવેર એન્જિનિયરિંગ એ બધું ભારતમાં આવી જાય
સોફ્ટવેર ને સોફ્ટ નહી ઇન્ડિયામાં તો ઓછી છે બહાર છે બઉ
દેશોમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ કરીને જાાવ ને તો મારો બહુ ડિમાન્ડ છે એનું બઉ
હમ અમેરિકાનીયા પછી તે ડોક્ટર ફાર્માસીને જવું હોય તો ઓસ્ટ્રેલિયામાં
ઓસ્ટ્રેલિયા
હા તો જોવું પડે કે કોની ક્યાં વધતારે ડિમાન્ડ હે પછી એ લઈ લેવાનું
હા
હમ
એન્જિનિયરિંગ બહાર વધારે ખર્ચો થાય કે અહિયાં વધારે ખર્ચો થાય
ખર્ચો તો બાર થાય પણ બાર વાળા ગેરંટી આપે માન લે તું આપડી આપે ઈન્ડિયાની હથિયારી આઈઆઈટી માંથી કર ત્યાં તને કેટલી કમ બે થી અઢી લાખ ગણને એક વર્ષની ફી અને હોસ્ટેલ કક આમારી જગ્યાએ રતો એટ એની દોઢ લાખ ગણ લે વરણ એટલે એટલે તારે ચાર લાખ માં એક એટલે તારે હોોળ લાખ માં એન્જિનયરિંગ પતે માંરે રેવા ખાવાનું ફરવાનું નાંત એટલે જો આઈઆઈટી ની એ સારી જગ્યાથી તું કરી ને તો તને વીસ લાખમાં મળી રહેે એન્જિનયરિંગ જગ્યાએ ત હાર પ્લેસમેન્ટ થાય એ અંદાજે કેટલા નવ થી અઢાર એલપીએ જેવું એવરેજ એયાથી મળે હવે એની જગ્યાએ તું બાર હયું કે માન લે આપડ સૌથી હારી યુએસએમાં એમ આઈટી હે કે ઈંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ હે લંડનમાં હડ હે ની ફી એક એક એક વરની ખાલી તોતેર લાખ હોય ખાલી એ જ તે કોલેજ ની જ તે
તો તો ઈઈ ફી ભરવી કે રેવાનું ખર્ચો કરવાનું ઈ રેવાનો ખર્ચો પાછું વધારે જસ
અરે પણ તો હેમે એક એ્રસ એઝામ લે પેલા કે ભાઈ આાલ એન્ટ્રસ એઝામ પાસ કરી પછી એમ પૂછે કે તમારે શું લેવા આવું છે પછી એમાંય કે અને ત એમને એવું લાગે વેલીડ રીઝન તો ત શું કેવાય તોતેર સિત્તેર લાખ રૂપિયા માફ કરી દે ખાલી ત્રણ લાખ
બરોબર પાઈ બધાને ના મળે ને અમુક જે હોય જે ઇન્ટેલિજન્ટ કે જે લાયક
ઇન્ટેલીિજન્ટ એમને ન એ રીઝન વેલીડ હોવું જોઈએ એ ગમે ફધર ને ઈનકમ નથી ને મારે પણ હ હત તમારી કન્ટ્રીમાં આવું છે તો એ લોકો કરી દે બટ તો તો તે તો તેલા કેવી રીતે કડ એજ્યુકેશન તો ્યાં તને સો ટકા ગેરંટી દે કે તનેે મિનિમમ હેને બે કરોડ થી નીચેની ઈયરલી ઈન્કમ વાળી સેલેરી નહી જ મળે હ માન લે ને ત મિનિમમ એક કરોડ વાલી મિનિમમ તો એક કરોડ વાળી મળી તો હોય તે આમાં તોતેર તોતેર એવી રીતે ત્રણ કરોડ ખર્ચા હોય તો ત્રણ વરમાં આરામ થી કાઢ લે એટલા પૈસા તો
હ એ પાછા લોન એ લોકો લોન સિસ્ટમ એ આપે છે ને આપણને
બધું આપે અને ઉપરથી ટેક્સ બેેક્સ ભલે લાગે પણ હમે ફેસિલિટી આપે સિક્યોરિટી એટલી હોય ઈન્ડિયા જવું તો નહીિ એટલે હાલે
હ
હાારુંવાલોો તાર હા હા